હં કેમ છો? હેલો, હં આવાજ
હા હા હા હા હું મજામાં છું. તમે કેમ છો? ઘરે બધા સારા
હા બધા સારા છે.
બોલો શું ચાલે છે. હા અમારે બસ હમણાં જ વેકેશન થયું છે. એટલે હું પણ વિચારું છું કે હમણાં જરાક ફ્રી ટાઈમ છે તો કંઈક યોગા ક્લાસીસ છે કે કંઈક જીમ વગેરે જોઈન કરી લઉં.
હા હા અમે બી સવારે સવારે હમણાં વોક સ્ટાર્ટ કરી છે. એટલે શું પેલા તો સ્કૂલનું ટાઈમિંગ હતું ને છોકરાઓનું સવારે સાત વાગે વહેલાનું તો મેનેજ નોતું થતું હવે શું સ્કૂલ વેકેશન પડી ગયા છે ને તો સવારનું ટાઈમ મેનેજ થઈ ગયા છે.
નહી સાચી વાત છે તમારી આપણે ઘર પરિવાર છોકરાઓમાં એટલા બધા વ્યસ્ત છે કે આપણે પોતાના માટે ટાઈમ જ નથી. અને અત્યારની એટલી દોડ ભરી જિંદગીમાં આપણે એટલા બધા બિઝી થઈ ગયા છે. આપણે એક્સરસાઇઝ, યોગા એ કરવું ખૂબ જ જરૂરી
બો જ જરૂરી છે અને જેવું આપડું ખાનપાન છે એ પ્રમાણે આપણે યોગા અને એવું બધું હેલ્થ રિગાર્ડિંગ થોડા આપણે સચેત રહીએ તો સારું ને
નહીં નહીં બિલકુલ સાચી વાત છે તમારી એટલે હું પણ ડેલી એમ તો હું વોક તો કરું જ છું. ભલે અડધો કલાક પણ હું ડેલી વોક તો કરું જ છું પણ અત્યારે અત્યારે મેં યોગા ક્લાસ પણ જોઈન કર્યા છે. અને અ જોઈન કરીને મને ઓલમોસ્ટ પંદર દિવસ થઈ ગયા છે.
હા હા
કે છે
હા તો તમે ઓનલાઈન ન યોગા ક્લાસીસ જોઈન કર્યા છે. કે તમે ક્યાંક જાઓ
હા ના ના હું પ પર્સનલી એક ક્લાસમાં જાઉં છું. અમારે અ નીયર બાય ચ નીયર કઈક ક્લાસેસ છે પણ બહુ સરસ કરાવે છે અને ત્યાં મને મતલબ હમણાં જવાથી એટલો બધો ફાયદો થયો છે જે હમણાં હું છે ને આખો દિવસ એટલી એક્ટિવ રહું છું. બિલકુલ મને થાક નથી લાગતો અને એકદમ મને આખો દિવસ બો સારો લાગે છે.
હા હા. સારું નહ એટલે યોગાથી બો ફરક તો પડે જ છે.
બિલકુલ બિલકુલ. પડે છે તમારે એક્ટિવ રહેવું જોઈએ તમે એક્સરસાઇઝ કરો જીમમાં કઈ પણ કરો. અન તમે તમ આક્ટિવ રહો. અને યોગાથી છે ને બહુ ઘણા લાભો થાય છે, એમાં અસર થોડી ધીરે થાય. પન લાંબા ગાળે તમને બહુ જ ફાયદો થાય છે. હ, જેમ કેઅ જેમ કે જોઈ લોન મને છે ને પેલાં ગૂંઠણમાં બહુ તકલીફ હતી. તો હું જ્યારથી હું આમ નીચે પલાઠીવાળીને બેસી નથી શકતી. પન મેં યો દ્વારા પંદર દિવસ જ મને થયા છે, પણ મને ધીરે ધીરે હવે હું થોડી વાર તો આરામ થી બેસી શકું છું, પલાઠી વાળીને.
હ હ હ, એટલે અંડર ગાય ગાઈડન્સ આપડે યોગાનો લઈએ ને તો સારું કારણ કે, બહુ યોગ યોગા બી બહુ સર મતલબ અહમ ધ્યાનથી કરવું પડે છે. કેમાં બી અ ઉહમ સાસ સારી રીતે અને એ જે પ્રમાણે એના બધા રૂલ રેગ્યુલેશન તેનો હોય ઈને એ પ્રમાણે જ કરવું જોઈએ. એટલે અંડર ગાઈડન્સ હોય ને તો જ બાકી આપડે પોત પોતાની રીતે કરી અને ખોટા તરીકે કરે તો એના અ પ્રભાવ અસરકારક બી હોય અને કોક જોખીમ ભર્યા બી હોય હોઈ શકે છે.
હા, નહીં નહીં સાચું કીધું. એટલે હું પણ એક સર્ટિફાઈડ યોગા ટીચર છે, અ એમની પાસે જ જાઉં છું અને બહુ સારી રીતે અમને ગાઈડ કરે છે. કેમ કે જેમ કે તમે કીધું આમાં આપણને જાનકારી હોવી ખૂબ બચે. આપડો પોસ્ચર કેવું હા, કે આપડો પોસ્ચર કેવું છે આપડે આપડે કરી તો લઈએ છીએ, પણ એ ખોટી રીતે કરવાથી આપણને પછી એના નુકસાન
નુકસાન ભી ઝેલવા પડે. હક.
હા, હમણાં જો ને હવે અમને બ્રાહ્મની અ બધા પ્રાણાયામ પણ શીખવાડે છે. બ્રાહ્મની છે, બધું અને બ્રાહ્મની કરવાથી મને માઈગ્રેનમાં પણ ઘણો સ રાહત થયો છે.
હમ હમ.
હ.
સાધારણ અન અનુલોમ વિલોમ એ તો હું બી ઘરે ટ્રાય કરું છું. પણ મને બી આટલો ટાઈમ નથી અને નિયર બાય અમારે નિયર બાય ટલો યોગા નો એટલો ટ્રેન્ડ છે જ નથી.
સાત છે. અને અનુલોમ વિલોમ પણ કરે છે ને તો ઘણા લોકોને મતલબ અ એ જ ખબર નથી પડતી કે એમાં શ્વાસ કેવી રીત
કેવી રીતે લેવાન હ એ બી હ એક ટલે જ તો પ્રોપર ગાઈ ગાઈડેન્સ હોય ના તો આપણે સારી રીતે એને કરી શકીએ. એટલે
યોગામાં મેન શું છે, તમારી શ્વાસની ગતિ પર જ તમારે ધ્યાન આપવું છે. એટલે તમારે શ્વાસ લેવાનો ક્યારે છે છોડવાનો એ બધું ખૂબ મહત્ત્વનું
હા સાચી વાત.
ઘણા શું કરે છે, શ્વાસ અંદર લેઇ છે ખોટી રીત છે. તમારે સ અહ આવી રીતે નાકથી બહાર શ્વાસ અહ એક કાઢવાનો છે, એવી રીતે અનુલોમ વિલોમ થાય છે.
હમ્મ-હમ્મ.
પણ એ જ એટલે કોઈની ગાઈડન્સના નીચે કરીએ તો આપણને એના ઘણા લાભો થાય છે.
સર સાચી વાત છે. અને હમણાં આ પ્રમાણે જોય અહ અત્યારનું જીવન છે, જેવું આપણે ખાવાનું પાનને એ પ્રમાણે એ તો આપણે યોગા એ બધું આપણા લાઈફ માટે બહુ જ સરસ અહ સારો રોલ કરે છે.
અત્યારે આપણા ખાનપાન કેટલું આપણે જંક ફૂડ ખાય છે, ઓઈલી ખાઈએ છે, એના લીધે કોલેસ્ટ્રોલ ઓ પીસી અહ પી સી ઓ ડી જેવી ક ઘણી બધી સમસ્યાઓ થઈ જાય છે. એટલે આપણે આપણા ડેલી રૂ ટીનમાં યોગા છે, એક્સરસાઇઝ છે, એમનો સમાવેશ કરવો જ
કરવો જ જોઈએ હા.
હા તો જ આપણે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી શકીએ છે.
સારી સાચી વાત છે.
ત તમે પણ કંઈક તો કરતાં હશો
હા કરું છું ને વોક બી કરું છું, અને થોડું યોગા પ્રત્યે બી મારો ઝુકાવ છે જ, આમ તો હું મેં ટીચિંગ લાાઈફમાં જયારે થ હત તી ને ત્યારે મારો તો રૂટિન વ એકદમ વ્યવસ્થિત હતો. તો હું સાંજનો સ તમ ટાઈમ કાઢી શકતીતી યોગા માટે. હવે જેમ-જેમ આપણેે બધાં ટાઈમ આપણેે બધા કામની જિ બધી જિમ્મેદારીઓ જેવી તે બ વધારો થાય છે, એ પ્રમાણે આપણેે આપણા માટે જ સમય નથી કાઢી શકતા.
સાચી વાત છે. આપણે લેડિઝને એવું જ છે, ઘરગ્રહસ્થી, છોકરાઓમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છી કે આપણે આપણા માટે જ સમય નહી, પણ આપણે થોડો સમય તો કાઢવો જોઈએ એટલીસ્ટ એક કલાક તો કાઢવો જ
કાઢવો જ જોઈએ હા હ હું હલકું ફૂંલ ફૂલકુ યોગા કરું છું અને આમ વોકિંગ પર જાઉં છું એક્સરસાઇઝ વગેરે આવું હોય થોડું બધું કરી નાખું.
હા હા તો પણ વાંધો નહીં આવે અને તમે સૂર્ય નમસ્કાર તમને બવ ટાઈમ નહી હોય તો તમે ખાલી સૂર્ય નમસ્કાર ના અભ્યાસ કરી લો ને અડધો કલાક પણ તો પણ તમે ઘણા બધા ફાયદાઓ થાય છે. એમાં તમારે બધી એકસ સાહી સૂર્ય નમસ્કારમાં આવી જાય.
બધી એક્સરસાઇઝ નો સમાવેશ થઈ જાય છે. હમમ
થઈ જાય છે.
હા અ
અમને અ યોગા ક્લાસમાં એ પણ શીખવાડે છે. મંત્રોચ્ચાર સાથે સૂર્ય નમસ્કાર કરતાં એટલે હા અને બીજું હવે છે ને અમને જલનીતિ બધી જલનીતિ, સૂત્રનીતિ એ બધું પણ હમણાં શીખવાડે છે.
હમમ હમમ
ને યોગાથી ફાયદા તો બવ જ થાય છે ધીરે ધીરે અસર થાય છે પણ ઘણા ફાયદાઓ છે.
હા અને જેવી રીતે આ બોલિવુડમાં બી જો લોકો પ્રચાર એમના લીધે તેવી મ લોકો સ સારી રીતે જાગૃત થયા છે. પેલા આટલો એના માટે એટલો ઝુકાવ નતો પણ હવે તો જે રીતે બધા એક્ટ્રેસીસને કેવી રીતે બધા બતાવે છે. કે આ યોગા એક્સરસાઈઝ અમારું લાઈફ નું એક પાર્ટ છે જ હા એનાથી ઇન્સ્પાયર થઈને બી માણસો એના માં પ્રત્યે વધારે વધારે જાગૃત થાય છે.
નહીં નહીં ખરી વાત છે અને આપણે કરવા જ જોઈએ કોઈ પણ એક્સરસાઇઝ છે. તમે જીમ જાઓ, કા પછી ઘરે એક્સરસાઇઝ કરો, યોગા જોઈન કરો કંઈ ને કંઈ પણ તમારે કરવું તો જોઈએ જ નહીં કંઈ કશું ના થાય તો તમારે એક અડધો કલાકનો વોક તો તમે લઈ જ શકો.
હા
હા કેમકે જો પહેલાંના જમાનામાં કેવ આપણે બધું જાતે કામ કરતા હતા એટલે આપણી એમાં એક્સરસાઇઝ થઈ જતી હતી હવે આપણે થોડીક સુવિધાજનક હા બધું બધું મશીન થઈ ગયું છે એટલે આપણાં શરીર જક પકડાઈ ગયા છે તો બસ એ જ એમને થોડું
પાછું એક્ટિવ કરવા એક્ટિવ કરવા માટે આ બધા યોગાને બધા સ્પેન્ડ કરવા પડે. હમમ
આપણી મમ્મીની જ વાત કરયે એ ક્યાં કોઈ એક્સરસાઇઝ કે યોગા જતા હતા. તો પણ અત્યારે તમે આપણી કમ્પેરિઝનમાં તમે એમના શરીર જોઓ એમની એમને કેટલા એક્ટિવ છે આપણા કરતાં એ લોકો
હા સાચી વાત.
હા કેમ કે એ લોકોનું ખાનપાન પણ એ રીતનું હતું. એ લોકોને એટલું બધું કામ બધું જાતે કરતા હતા એ લોકો
હમ્મ, હવે પોતે શું કે ચકી ચક્કી નથી એ પેલા ઘ એવી હોતી હા હાથ થી ચલાવતા તા તો એ છે. સૌથી સરસ એક્સરસાઇઝ તો એજ છે ને, હા.
છે. પેલા મમ્મી લોકો ચક્કી, ઘઉં કે કંઈ પણ એવી રીતે એમાં દળીને ઘરે કર તા તા હવે આપણે બહાર પૈસા ખર્ચીને
જાય એટલે મટકી માટલું લઈને જતા. પણીયારી પણ. હવે ક્યાં હવે તો બધું નલ સિસ્ટમ આપણે આપણે બધું વોટર પ્યુરિફાય લાગેલા છે બધાના ઘરે, એટલે બધું કોઈ એવ બધી એક્ટિવિટી જ નથી ને.
બિલકુલ હવે આપણું બેઠાડું જીવન થઈ ગયું છે. તમે બહાર પણ વર્ક કિંગ હશો તો પણ તમારે ઓફિસ માં ચેર પણ બેસ સીને કામ હોય, કમ્પ્યુટર પર કામ એટલે એકદમ બેઠાડું જીવાય, હા એટલે આપણને અહ એક્ટિવ રહેવાનું કે કસરત કરવાનું એવું આપણા શરીરને જે હાડમારી થાય એવું વસ્તુ થતું જ નથી.
હા.
યોગા બહુ જ જરૂરી છે, યોગા છે કોઈપણ જાતની એક્સરસાઇઝ જે આપણને ફિટ રાખે. એક બધું બવ જ
મારે નાનું છે ને એ કેટલા ચાર વર્સનો જ હતો ને એને તો ચશ્મા આઈ ગયા તા. પેલા પહેલાના જમાના ના લોકોને ક્યાં આટલા જલ્દી ચશ્મા એટલે શું એ એજ ખબર નતી. ને હવે તો ના ના નાના છોકરા છે એને બી એમને બી આ બધ ધી અહ આ પ્રોબ્લેમ ક્યુંકી સ્ક્રીન ટાઈમ બવ હોય કોમ મ્પ્યુટર જોવે, ટીવી જોવે, મોબાઈલ જોવે એના કારણે
ખાવામાં જે બધા મિનરલ્સ, વિટામીન્સ મળ તા એ બધું ખાય પણ નહી ને જો છો કરાઓ બહુ આનાકાની કરતા હોય આ નહીં ખાવું તે નહીં ખાવું.
હા.
સ્ક્રીન ટાઈમ વધી ગયો છે છોકરાઓનો.
હા એટલે માના એટલે ચાર વર્ષની ઉમરમાં જ એને તો જ અહ અહ સ્પેક્સ આવી ગયા તા.
તો પહેલાં તો તમે જોઓ ને જે પચાસ સાહીઠની ઉપર જતા એમને ચશ્મા આવ
ચશ્મા આવતા હઅ વડીલોને જ આવતા હવે તો હવે નાના નાના બાળકોને પણ આવી આવવા લાગી ગયા.
ધારો કે તમને બી જણાવ કે તમે પણ યોગા ક્લાસ જોઈન કરો તો તમને પણ લાભ થાય.
હા હા ધન્યવાદ ઓકે ઓકે ઓકે આવજો.